કેમ છો બેન મજામાં
આજે આપણને ગુન અ ગાંધીજી વિશે વાત કરવાના છે.
હ હ હ
હા.
બોલો.
મહાત્મા ગાંધીજી મહાત્મા ગાંધીજીનો જન્મ બે ઓક્ટોબર અઢારસો અઢારસો ઓગણ સિત્તેરમાં ના રોજે પોરબંદરમાં થયો છે તેમનું તેમનું પૂરું નામ મોહન કરમચંદ ગાંધી ગાંધી તેમની માતા નું નામ પુત્રીબેન પુતળીબાઈ બાઈ હતું. બાળ બાળપણથી તેમણે તેમે હિન્દી હિદ નાટક અ ધોયું અને ત્રિવર્ની વાતો વાંચી તેની તેની તેમના ધ્યાન પર ખટી ઉભી ઉધીર અસર અસર થઈ કે દિવસથી તે દિવસથી તેમણા સાચું બોલ વચનો અને અને અને ના અને બાપની સેવા બાપની સેવા કરવાનું દીધ ધાર્ય નિધાર્ય કર્યા ગાંધીજી વિકિલતા કરવા વિકિલતા કરવા માટે દક્ષિણ દક્ષિણ આવ ફ્રિકા આફ્રિકા ગયા હતા. ગાંધીજીએ અમદાવાદમાં પહેલા પહેલા
પહેલા કોચરબામાં અને પછી સાબરમતી નદીને કિનારે આશ્રમની સ્થાપના કરી. કરી તેમની પ્રથના સાંભળ તેની પ્રાર્થના સાભામાં અનેક અનેક લોકો આવતા તેમના તેમના દેવ વેદ બે વજન બે બે વજન તો તેના રે કહીએ. એ એ કવિ એ કવિ ના વિ મહેતાનું ભજન અતિ અતિ પ્રિય હતું. તેમના તેમના પત્નીનું નામ કસ્તુરબા કસ્તુરબા હતું તેમણે તેમણે ગાંધીજીનો ઘણો ગાંધીજીનો ઘણો ઘણો સફાઈ સર સફરકાર કર્યો હતો તેસ ત્રીસ જનુઅરી ઉન્નીસો ત્રીસ જનવરી ઉન્નીસો અડતાલીસના રોજે ગાંધીજી એ હિંદમાં હિંદમાં પ્રાર્થના સભામાં જતા હતા ત્યારે જતા હતા ત્યારે નાથુરામ, નાથુરામ ગોડરી. નારાથું નામ ગોડરી. નામનો એક યુવકે તેમના ઘણો ઉપોથી ગુણ ગુણોથી વિધિ વિધિ નાખ્યા આથી વિશ્વાસ માં લોકોના ભારે ભારે આધારથી લો લાગ્યો તેમની તેમની સમાધિ તેમની સમાધિ દિલ્હીમાં આપેલી છે તેમની સમાધિ દિલ્હીમાં આપેલી છે તે રાજઘટ તરીકે ઓળખવામાં આવે છે. તે રાજઘટ તરીકે ઓળખવામાં આવે છે. ગાંધીજીનો રાષ ષ્ટ્રપતિ તરીકે પણ ઓળખવામાં આવે છે હલો
હા
તમે કઈ બોલવા માંગો છો બેન
હ, મેં કઈ બોલવા માંગુ છું.
હા
ગાંધીજી
હેલ્લો
ગાંધીજી એક ક્રાંતિકારીજની ગાંધીજી સાચી સ્વતંત્ર આઝાદી માત્ર રાજકીય નહોતી. પરંતુ એક વ્ય શારીરિક માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય જોડાયેલી છે. અને ગાંધીજી ગાંધીજી એક એવા મહાન
સબ મહાન મહાન યુક
વ્યૂવ રેતા કે જે ગાંધીજી વિશે જે બોલો તે કમ છે
જન્મ ગાંધીજીનો જન્મ બે ઓક્ટોબર ઓનીસસો ઓણીસો તાલિસના રોજ પોરબંદરના રોજનમાં થયો હતો. વકીલાતોનો અભ્યાસ કરવા માટે તેઓ ઇંગ્લેન્ડ ગયા હતા. દક્ષિણ આફ્રિકા ત્યાં તેમણે રંગભેદની નીતિ સાથે પ્રથમ વખત સત્યાગ્રહ સત્યાગ્રહ નો સ્ત્રોત પ્રયાગ કર્યો. ભારતમાં પુનરાગમન ઉણીસો પંદરમાં ભારત પરત ફરીને, તેમણે આઝાદી લડત નું નેતૃત્વ લીધું નિધન તે જાનુઆરી, ઓગણીસો, ના દિલ્હી તેમને હાથ કરવામાં આવ્યો. મુખ્ય આંદોલન ચંપારણ સત્યાગ્રહ, ઉનીસો ઉનીસ મા સત્તરમાં કેડૂડુ તો હકમાં, તેમનો સફળ પ્રથમ સફળ સત્યાગ્રહ હતો. અને આશકાર આંદોલન ઓગણીસોબીસમાં બ્રિટિશ વદૂરી સાથે અવિસ્કાર દાંડીકુચ મીઠાનો સત્યાગ્રહ ઓણીસોત્રીસમાં સાબરમતી આશ્રમથી સુધી પદયાત્રા કરીને ન્યાય મીઠાના કાયદાનો ભંગ કર્યો. હિંદ છોડો આંદોલન અંગ્રેજોને ભારત છોડવા મજબૂર કરવા માટે કરો કા મરોકા દો રોટીનો નારો આપ્યો સત્ય અને અહિંસા કોઈ પણ પરિસ્થિતિમાં હિ વગર માત્ર સત્યના માર્ગે લડવું. સ્વદેશી અને ખાદીય આત્મનિર્ભર બનાવવા માટે વિદેશી કાપડનો ત્યાગ કરી પોતાનો હાથે કાટેલી કાંદી પહેરવી
હ
સત્યાગ્રહ ન્યાય સામે શાંતિપૂર્ણ વિરોધ થશે કર્યું. તેમના જીવન માં મહત્વની સત્યા ગ્રહ તૃત સે સત્યનો પ્રયોગ આત્મકથા પણ છે અને ચંપાણ સત્યાગ્રહમાં ભારત તને ખેડૂતો માટે હક લડવો ને દાડી કોર્ચમાં મીઠા નો સત્યગ્રહ કરવો અને આશ્રમ ની સુધી પદયાત્રા કરી ન્યાય મીઠાનો છે. અને ગાંધીજી એવા મહાનભૂધ હતા કે તેમના અમને આઝાદી અપાવી પછી પોતાના કાપડથી સુકડાઓને પહેરતાને ઓની પોતાને એ આપતા તે આપતા અને તા ગાંધીજી એવા મહાન અનુભવ માંથી એક છે કે જે આપણને આઝાદી આપ્યું ગાંધીજી સાથે કે કેલાક ક્રાંતિકારી એ શહીદ થઈ ગયા પછી ગાંધીજી નું પણ મરણ નાથુરામ ગોડસે કર્યું રાજઘાટ દિલ્હી ના રાજઘાટના કાંઠ
ગાંધીજી નો સાબરમતી આશ્રમ પણ છે ગુજરાત ના ગુજરાતમાં ગાંધીજી ને ગાંધીજી કેવા હતા ગાંધીજીની નામલી પુતળીબાઈ કસ્તુરબાઈ પત્ની પૂતલી બાઈ પપ્પાનું નામ કરચંદ ગાંધી હતું ગાંધીજી નું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. ગાંધીજી એ પોતાના અમારા માટે બધું જ કર્યા છે જેટલા કર છે. તો કમ છે. અને એ લોકો સાથે ભેગા મળીને આપણને આઝાદી મૂકી છે. એજ આઝાદી આજે અમે લોકો કઈ ફરી શકી છીએ કઈ જઈ ચુકી છે. અમે લોકો ગુલામ ના બની હતી. ગાંધીજી હાથે જે મળેલો આ જે તે ક્યારે પણ કમ નથી થતો અને ગાંધીજી સાથે જે પ્રેમ લાગણી અત્યારે પણ છે. હમણાં જ પણ છે કાલે પણ રહેશે હમેશા રહેશે એટલે ગાંધીજી ગાંધીજી અમર છે આજે પણ અમર છે કાલે પણ અમર છે હલો.
હલો.
હા બેન તમારાથી વાત કરીને સારું લાગ્યું.
મને પણ તમારાથી વાત કરીને ખુબ જ મજા આવી હતી સાર
ચારસો